પણી ડૂબે
હલો.
હલો.
તમને આવે છે અવાજ?
તમારા અવાજ આવ છે
હા આવે છે તમને આવે છે
હા અવાજ
હા તમને આવે છે?
હા, તો ટોપિક મેં બોલું કે તમે બોલો?
અહ બોલો તમે બોલો.
હમ્મ, તમે અત્યાર સુધી એક તમારી પાસે હમણાં ખાલી ચોવીસ કલાક હોય છેલ્લા તો તમે શું શું કરો?
છેલ્લા ચોવીસ કલાક હોય તો. તો પેલા તો મેં મતલબ કે સોથી મતલબ કે ઘરના ફેમિલીને સમય આપવો ને બીજું કે ઘરમાં જ રહીને મતલબ કે અમુક જો ઘરના ફેમિલી પણ આપડી સાથે જો સંય હોય તો એ લોકો સાથે જ્યાં મને જવું છે તો ત્યાં જવા માટે મેં કંઈક ને કંઈક કરીશ કે જે વેલા માં વહેલા ટકે આ બધી જગ જગ્યાઓ જવાય જેમ કરીને ધાર્મિક સ્થાન પર જવું છે આતી પછી અમુક એમ ખાવાનું બ ધૂ ગમે કે ના આટલું બધું ખાવું તું ખાવા નહી મયલુ એ બધી મતલબ કે ઈચ્છા પૂરી બધું ખાઈ લઉ ને જે જે ભગવાન પાસે માંગવુ હોય એ બધું માગી લઉ આજે ચોવીસ કલાક માં હમ તમે
મેં એવું જ કરું કે મને જે કરવું છે હમણાં જો ચોવીસ કલાક જ હોય તો મેં નજીકમાં નજીક જે સારું સ્થાન હોય ત્યાં મે ફરી આવું પેલા તો પછી જે જે હારું હારું ખાવાનું છે તે ખાઈ આવો પછી મને જેવા લોકોને મળતું અથવા તો વાત તો તેવા લોકો જોડે હું વાત કરી લઉ મારી લઉં એવું કરું.
હમ મતલબ કે મતલબ કે બને ત્યાં સુધી મનગમતા વ્યક્તિ પાસે જઈને મતલબ કે આખા ચોવીસ કલાક પૂરા કરવાનું ગમે.
હાચી વાત છે તો તમે જમી લીધું હા. મેં પણ જમી લીધુ તમે શું જયમાં
મેં જમી છું બટાકા વડા જમી છું.
બટાકા વડા મેં જમી છું. ચા પછી ડંગેલું હાંડવો સાંભળો છે તમે. તે ને મેં પણ બટાકા વાળા તમે ત્રણ વસ્તુ જમી છું મેં પણ
બરાબર સરસ.
બરાબર તમા આજકાલ ની કઈ કઈ પરંપરા ખોવાઈ ગઈ છે.
હમ્મ આજકાલની પરંપરા તો બધી બઉ ખોવાઈ ગઈ છે જોવો ને પહેલાના જમાનામાં કેવું કે કોઈ ઘરની બહાર જાય કે ગમે તે થાય તો વાલીઓને પગે લાગે અથવા માતા પિતા ને માં ના આશીર્વાદ લઈને જાય મંદિરને પગે લાગીને જાય અત્યારે તો કોઈ ને પૂછવા પણ રાજી નહીં. કે કોઈક વડીલો ના આશીર્વાદ પણ લે એ લોકોને હાજર એવું જ નહીં ગમતું. તો એક તો આ પરંપરા તૂટી ગઈ છે કે બહાર જતા પહેલા આપડા વડીલોને પગે લાગવું. અમુક જગ્યાઓ છે કે એ લોકો હવે મતલબ કે કે છે ભગવાન નું નામ લે છે પણ અમુક જગ્યાએ તો ભગવાનનું નામ નહી લેતા. તો બધે પેલા તો ઘેર ઘેર બધા ઘરની બાર નીકળે કરે એટલે માતા પિતાના કઈને નીકળે ક્યા આ તો ઘરની બહાર નીકળીને આવી ને બીજા દિવસો જતાય રે તો ખબર ના પડે કે અમારા છોકરા કયારે આઈન કયારે ગયા.
સાચી વાત છે તમારી.
પેલા તો બાર જાય તો ખબર પડી જાય કે છોકરું એ કઈ બોલીન ગયો હોય એટલે ખબર પડી જાય આયા પછી હો કે કે મમ્મી મેં આવી ગયો છે એમ. હ તો કારે જાય તે જ ના ખબર પડે ને કારે આવી જાય તે જ ના ખબર પડે.
મેકો હવે.
હમ હમ બોલો.
મારા ખ્યાલ થી તમારી વાત એકદમ સાચી છે કે બધાના હવે પેલા એવું હતું કે બધા પગે લાગી નીકળે પણ હવે તો એવું કઈ છે જ નહીં ખાલી હવે ઇંગ્લિશ શબ્દ આવી ગયા કે બાય મમ્મા બાય પપ્પા પેલા તો કેવું કે બધા કે જય શ્રી કૃષ્ણ જય માતાજી એમ કરીને બહાર ની હવે એવું કઈ રહયું નહી પછી એક એવું છે એ બધા પેલા ફરજિયાત જમતી વખતે હાથે બેસીને જમે હવે જમવાનું તો ઠીક. છે પણ એમને હું દસ પંદર મિનિટો પોતાના પરિવાર સાથે બેસતા નથી હવે. ને હવે બેસે તોય બેસવા છતાંય ના બેસવા જેવું છે કે બધા પોટ પોતાના ફોન મચે તા હોય બધા સાથે બેહતા હોય ખરા તનથી સાથે હોય મનથી મોબાઈલમાં હોય.
હ હ એ જ વળી એવું જ થઈ ગયુંને બધે.
પછી આજકાલનો ટ્રેન્ડ હો એવો છે કે અ કો પોતાને પુરાને એટલે જેમ તો એવું જ હોય કે પૂર અ પાછળનું છોડીને આગળ વધવાનું પણ એટલું બધું આપડા પરંપરા આપે તહેવારો એવું બધાને આ લઈને ચાલવા જુએ. આપડે જ આગળ નઈ ચાલે યુવાન પેઢી તો પછી આપણા બાળકોને તો આપડ હું કેવાય ધર્મ હોય કે આપણા તહેવાર હોય કે પરંપરા હોય તે ખબર જ ના પડે.
ખબર ના પડે અને મતલબ કે જે દરેક મતલબ કે કઈ કરી જ ન શકે. કારણ કે અમુક જગ્યાએ એવું છે કે આપડે ગમે તેવું કરીએ પણ ત્યાં મુક જગ્યાએ છે ને પ્રાર્થના જ કામ લાગતી હોય ગમે તેવું આપણે એજ્યુકેશન આગળ કરીએ કે ગમે તે આપ અમુક જગ્યા જ્યાં એજ્યુકેશન કમ પડે ને ત્યાં આપણું ભગવાન થકીનું કારણ ત્યાં નજીક આવે. કે ના ભગવાનના ઈશારે જ કંઈક કામ થશે એમને એમ તો કેવાતો નહીં ને કે કર્મ કરો તો કઈ સારા ફળ મલશે એટલે હંમેશા કર્મની સાથે જ મતલબ કે આપણું બધું ચાલી રહ્યું છે.
ના એ વાત તો તમારે હાચી થઈ ગઈ કે આપણે ગમે તેટલા ભણીગણી લઈએ. પણ આપણે જો એક મનુષ્ય તરીકે આપણું વ્યક્તિત્વ ના સારું હોય. તો આપડે ભણતરનો અભણ બરાબર જ છે આપણે પણ તો કોઈ મહત્વ જ નથી.
માણસેય ન સમજે કે શું માણસ
હમ્મ, જે દયા છે કરુણા એ ભાવ જ આપણી અંદર ના હોય તે ભણવાનું હુ ભણતરને એ શું કામનું મેં એવું કેવા માંગુ.
હા એવું જ છે ને તો કેટલી જગ્યા એવું છે કે ખાલી ભની ગયા ને ભનીન એ લોકોને એવું છે કે અમે જે ભણ્યા છે તે જ એની સિવાય કઈ નથી પણ એવું કઈ નથી કારણ કે પૈસા આજે છે કાલે નહીં પૈસા તો આપણે જો જોવા જઈએ. હમણાં કેટલું બધું છે કે એના થકી આપણે પૈસા કમાઈએ છે કે આપણે તને ઓનલાઈન, ઓફલાઈન ગમે તે નાનું મોટું કામ કરીને પણ પૈસા કમાય છે બધાં પણ જ્યાં અગર માણસ જ નહીં હોય તો તમે કયા માણસ સાથે રહીને ખુશી એન્જોય કરશો. તમે પૈસા કમાઈ કમાઈને ચાલો કે અબજ કપાઈને અબજ કમાયા છે. અને કમાઈને તમે ઘરમાં મૂયકા છે. પણ હવે માણસે તમારી અંદર કોઈ એ ભાવ જ નહીં. કે મેં આ જે કમાયો છે તે કંઈક ગરીબને આપું. અથવા તો હું કોઈકના માતા પિતા મારે કંઈક ખર્ચું. એ ખર્ચવા માટે પણ કોઈનો જીવ ન ચાલે ન કંઈ ચાલે. ના ખુદ એન્જોય કરવાનો સમય મલે તો પછી પૈસો કમાયલો જ શું કામનો?
હમ્મ, ના તમારી વાત હાચી છે કે આપડે પૈ તા કામો એટલા વ્ય વ્યસ્ત થઈ જઈએ. કે આપે જે હમણાં શું કેવાય જે જર્ની છે એને તો આપણે એન્જોય નહીં કરતા ખાલી આપણે. સફળનું જે શિખર છે એને જ માણવા માટે આપણું અ શું કેવાય ભવિષ્ય જેને માણવા માટે આપણે વર્તમાનને વ્યર્થ કરી નાખી. કેવું કેવાય.
હ એ જ છે અને છતાય આપડે પછી જોઈશું અને હમણે જ જુઓને મોબાઈલનો પણ સિસ્ટમ એટલી બધી છે કે ક્યાંક બહાર હવે ગયા છે આપડે બધા. મતલબ કે ગ્રુપ ક્યાં હોય કે ફેમિલી કે ગમે તેમ. તો એ લોકો ત્યાં આગળ જેવ કેવું કે ફોટોગ્રાફી ને એ બધું કર. કરે હવે એમાંનું કોઈક બે વ્યક્તિ એવું હોય કે જેને ખાલી સ્થાન પર જઈને. અનુભવ લીધો છે. તો જયારે બધું ફરીને આયા પછી જો કદાચ ને ભૂલચૂક વાટ કરવા બેસે ને. ત્યારે પછી પેલો વ્યક્તિ કેસે ક્યારે પેને પેલું હતું જોયું તું કેટલું મસ્ત હતું. કેટલું આમ શાનદાર લાગ્યું આજે. પેલો કે છે મેં તો જોયું જ નથી તો એની પાછળનું કારણ આ છે. એ સમય દરમિયાન એ મોબાઈલમાં જોતો તો. ને પેલા લોકો અનુભવ કર્યો એ અનુભવ પછી ઘરે પણ બેસીને આંખ બંધ કરીને કરીએ ને. તો એવો જ અનુભવ લાગે, જયારે પેલા મો મોબાઈલવાળાને તો કઈ ખબર જ નહીં, કા કે લોકો એ અનુભવ્યું કશું જ નહીં. એ લોકોએ ખાલી ફોટો ખાલી ફોનમાં જ લીધા છે.
સાચી વાત છે તમારે, તમે ફરવા જવાનું તો મને ક્યાં ગમે એટલે?
મને આવું પહાડી વિસ્તારોમાં ગમે પછી એમ જેમ એટલે કે ફ્રેન્ડસર્કલ હોય, પહાડી વિસ્તાર હોય અને મોસમ મસ્ત સુહાનું હોય.
મને પણ એવું છે કે પહાડ વિસ્તાર વધારે ગમે, એક દરિયા કિનારો બે બહુ ગમે.
હા હા.
મે. હા, ને જે ઊંચી ઊંચી જગ્યાઓ હોય ને એ જગ્યાઓ મને બહુ ગમે.
હા, મને મને એમ તો ઊંચી ઉંચી જગ્યાને બધું ગમે છે. અ એમ તો એવું પન્ચિજમ્પિંગ કરવી ગમે છે, પછી બધી રાઈડિંગને એવું બધું કરવું ગમે છે, પણ કાલે અચાનકલી મને ખબરને એટલે હું મંડીરની ધ્વજા ચરાવા ગયેલી એક્ટમ ઉપર. તો ચરી ને ત્યારથી પછી મન નીચે જોઈને તો લગતુતું હું પણ ના હમણાં પડી જઈશ, હમણાં પડી જઈશ એવું બી કટે કટી ફટાફટ નીચે ઉતરી ગ્યા, પછી મનમાં થ્યું મેં કીધું આટ આટલી ઊંચાઈથી બીવું છું તો, મેં પંચિજમ્પિંગને એવું બધું કેમની કરી શકીશ અમુકવાર તો વિચાર, એવા બધા શોખ તો છે. પ તન ઊંચાઈ જોઈને તો મને અમુક વાર બીકજ લાગે હું પાવાગઢને એવું બધું પણ ચરુંને તો ચઢતા ચઢતા તો ચરી તો જ‌ઉ પોતાના ટાઈમ એવું થાય કે, જો કદાચ ને પગ સ્લીપ તો તો અહિયાંથી તો કેટલી ઊંચાઈ નીચે હું જઈને મરી જઈશ એટલે અમુક જગ્યા એતો બીકો લાગે.
સાચી વાત છે, પણ એ તો એવું જ હોયને કે મોત નું તો કઈ શું કેવાય નિશ્ચિત જ નહીં ગમે ત્યાર આઇ જાય આપડે પણ બાર પણ હોય પછી ઘરમાં હોય શું સુતા સુતા પણ આપડને મોત આઇ જાય.
હા, એતો આઇ જ જાય. હ એટલે માર આજ બીક તોડવી છે એટલે મારે પંચિજમ્પિંગને એવું કરવું છે.
મારે પણ પં પંચિજંમ્પિગ કરવી છે. પછી સ્કૂબા રાઈડિંગ કરવી છે, પછી હોટ એર બલૂનમાં બેસવું છે. અ એ બધી મારે ખ્વાઇશ છે, મારે પણ હોર્સ રાઈડિંગ કરી લો જાતે.
ન મારે તો જે છે મતલબ કે હમણાં નહી તો ગમે ત્યારે કરવાનો વિચાર તો છેજ, કે કરીશું આમ નાની તો નાની હો પ મતલબ કે નાની હાઈટવાળી પણ પંચિજમ્પિંગ કરવી છે. ટ્રાય તો કરીજ લેવું છે એક વાર કે કેવો અનુભવ થાય છે.
મારેપણ બ પંજી જમ્પિન તો કરવી જ છે. પંજી ના આવે, બંજી જમ્પિંગ આવે સોરી મે ભૂલી ગઈ.
બંજી જમ્પિંગ.
હા. તો તમે શિયાળામાં હોય અ શિયાળો રાખવામાં તો શિયાળામાં તમને કઈ કઈ વસ્તુ ગમે? અને કઈ કઈ વસ્તુ નથી ગમતી?
શિયાળામાં માટે મને પેલું તો મસ્તને અત્યારના ફ્રેન્ડ લોકો તય બેઠા હોય ત કારણ કે ગામડામાં રહીએ એટલે મસ્ત તાપણું કરવાનું ગમે, શિયાળામાં સાંજ પડે એટલે બધા આવી જાય બેનપણીઓ
શિયાળો નહી પૂછ્યું મેં ચોમાસું પૂછ્યું તું મેં ચોમાસુ.
તમે શિયાળો નહી બોઇલા?
ના, મે બોલીતી ચોમાસું ચાલે, તો ચોમાસામાં શું કરવાનું ગમે તમને?
હા, એટલે ચોમાસામાં તો મને શું ગમે, મને તો છે ને એમ મને બહુ વરસાદ ગમેન તે ની ગમતો, હવે વરસાદ પડે તો કેવી જગ્યાએ કે જ્યાં કિચન એવું ના થતું ત ત્યાં પડતો હોય ને ત્યાં ગમે, કે હા આવી જગ્યાએ પણ તો ચાલે કયું કે એમાં પાણી વહી જાય. પણ, મારા પપ્પા છે. મારા પપ્પા છે ઉપર. હા, એટલે એવી જગ્યાએ ગમે કે જ્યાં આગર મતલબ કે બેઠા હોય, ત્યાંથી બધું પાણી જતું રહેે, ભલે ગમે તેટલો વરસાદ પડતો હોય ને એવું બધું. અ તો એવી જગ્યા ગમે એમ, કિચડ ને એ બધી જગ્યા એ નહી ગમે, અને મોટાભાગે તો મસ્ત આવું બાલ્કનીમાં બેઠા હોય, વ વરસાદ પડતો હોય, પછી થો થો વરસાદ ના છાંટા આપડા પર પડે ને એવું બધું.
હમ્મ હમ્મ તમારી
ને બધું ગરમ ગરમ ખાવાનું ગમે.
મને પણ ન હોય, ચોમાસા માં એક તો આવું જ કે પેલું તો આપણને ચમાસામાં પાક ખાવા મળી જાય, પણ બહુ વરસાદ પડી જ તો પાક વહી પણ જાય, પણ ચોમાસામાં એકતો, મેન ચોમાસા માં વરસાદ હાવ પડી જાય આપણા તો ખેડતો ને બઉ ફાયદો થાય. એટલે એક ચોમાસું ગમે, કે આપણને પેલા પાક આપે, પછી બધા કોમ એવા પંખીઓ હોય, એવા મોર કળા કરતા હોય, હજને પછી વરસાદ આવે એક એટલી બાફ મારતી હોય, પછી એવામાં વરસાદ આવે, એટલે આપને એટલુ સારું લાગે ને આજુબજુ આપને ચપ અયા બાજુ હરિયાળી જોવા મલી જાય. પછી અમુક અમુક જીવ જંતુ જે આપડે ના જોયા હોય, એ પણ જોવા મળે, એટલે હો મને ગમે. કીચડ તો છેજ તમારા, કે કીચડ આમાં આપને સ્વાભાવિક છે કે નીકળવુ ગમતું નહિ બધે. પણ એક વાતો આપડી માટી આપણી હાથે હોય તો હારું. મતલબ બધી જ જગ્યા પછી પ્લાસ્ટર થઈ જાય, તો આપડે કેવું કે માટીમાં પગ ના બોળાય.
તો મલ ને જો ગામડામાં જોય જાયને, તો ગામડામાં તો જેટલું બનેને એટલુ માટે હોય ને એટલું આવે. કારણ કે ગામડામાંના છોકરા બધા કેવા હોય, કે રમી રમીને બધા મોટા થતા હોય. એ ના તો હવે તન મતલબ કે સાયકલિંગ કે કઈ કરતા હોય, એ લોકો તન ગામડામાં કેવુ કે માટ એમાંજ રમે ને માટીમાંજ મોટા થાય. એનેસ કહેવાય ગામડું, એટલે માટી ગમે છે, પણ માટીમાં જે કિચડ થાય ને તે ઓછું ગમે. અને સ્વાભાવિક છે, કે હવે એ આપણેે ગમે ના ગમે એથી કઈ અર્થ નહીં. સારું છે એમ તો બધી, કારણ કે માટીની સુગંધ આયા કરે એટલે એ રીતના તેહો ગમે કે ના મસ્ત માટી ની સુગંધ આયા કરે.
બરાબર છે, ને બીજું મને એમ નહી ગમતું એવી વસ્તુ
કઈ નહીં આપ હમણાં સમય થઈ ગયો છે, એ કરીએ હા.